હલો મારો અવાજ આવ છે તમને.
હા તમારો અવાજ મને ક્લિયર આવે છે મારો અવાજ તમને સંભળાય છે ને
હા મને તમને ક્લિયર સ્પષ્ટ અવાજ આવે છે.
હા તો કેમ છો તમે.
અમે તો મસ્ત સારી સ્વસ્થ છે તમે કમ છો.
હા તો આજે જે છે એ આપ આપણે જે પોલીસ વિષય જે છે એમના ઉપર ચર્ચા કરીએ થોડી
હા જરૂર. પોલીસ જે આપણી રક્ષક છે આપણે એના વિશે જરૂર વાત કરીએ.
ટિલેબ સે જરૂર બાત કરએ. હા તો જો પોલીસ વિષય ઉપર વાત કરીએ. તો એમાં પણ સૌથી પહેલાં જે છે રસ્તા ઉપર જે ટ્રાફિક પોલીસ હોય છે એમને ખૂબ જ પોત પોતાની ફરજ બજાવતા હોય. છે એટલે જે છે પોલીસ વિષ
હા ખુબ જ સારો વિષય છે. પોલીસ આપણા સમાજ નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો પેલા તો એ કહો આપડે જાણીએ. કે પોલીસ જે છે એનું મુખ્ય કામ શું છે.
પોલીસ જે છે એમનું મુખ્ય કામ એ છે કે લોકોની મદદ કરવી. એમને કોઈ પણ મુશ્કેલી હોય. તો એમનો પણ એમનો ફાયદો એમાંથી એમને સુરક્ષા કરવી. પછી ગુનાઓને રોકવાનું અને વ્યવસ જાતુ જ છે કે જે પોલીસ મુખ્ય કામ હોય છે. એટલે પોલીસ જે છે એ દિવસ અને રાત જે છે એ લોકોની સેવા કરતી હોય છે એમ
તમે સાચી વાત કિઘી. કે જે પોલીસ જે છે આપણે સેવાઓ માટે હંમેશા હાજી હોય છે. આપડ ક્યારેક પણ. આકાશ ઉપર કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કાળાચક્ર નો પ્રોબ્લેમ હોય. એ કઈ ક અકસ્માત હોય.
પોલીસ ને જાણ કરીએ છીએ કે કઈક ઝઘડાઓ થયા છે આ વ્યક્તિ મને બ્લેકમેલ કરે છે. તો એ બધું આપડે પોલીસ સ્ટેશન પર જઈને લેખિત નોંધ લખાવે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને આપણે જોઈએ કે દિવસ હોય કે રાત હોય વરસાદ હોય. કે ગરમી હોય. પોલીસ જે છે એ હંમેશા પોતાની ફરજ પર જ હાજર રહેતી હોય છે એમ.
હા સાચી વાત કિરી છે. કે કેટલીક બધી પોલીસો હોય છે જે બઘી એ ફરજ નિભાવે છે. પણ અમુક પોલીસ એવી હોય છે કે જે એમના પાવર નો દુરુપયોગ પણ કરે છે. તો આપડે એક બીજ જોઈએ કે કોઈ પોલીસ કોઈ પાવર નો ગલત ઉપયોગ ના કરે આમ તે ન ઈ પરેશાન ના કરે કેટલીક જગ્યા એવું હોય છે કે ચેકિંગ બાને એ લોકો આમ જનતાઓને પરેશાન કરતા હોય છે અને
પહેર્યા હોય તો પણ એ લોકો હેલ્મેટ નું બધું બાનુ કાઢતો હોય કે તમારી ગાડી બરાબર નથી. તોરે સુરન્સ બરાબર નથી ક્લેમ કર્યો લાયસન્સ હોય તો પણ આપણને કે છે. કે તમારે આ ગાડીનમાં આ પ્રોબ્લેમ છે આ બધું. તો અમુક વખત આમ જનતા ને પરેશાન કરતી હોય છે તો એ બધું ના થતું હોય.
હા તમારી વસ્તુ વાત જે છે એ ખૂબ જ બરાબર છે અને પોલીસ બનવા માટે પણ ઘણી બધી એવી બાબતો હોય છે કે જે ધ્યાન રાખવી જરૂરી હોય છે કે જેમ કે શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ માનસિક મજબૂતાઈ હોવી જોઈએ ઈમાનદારી હોવી જોઈએ હિંમત શિસ્ત આ બધું જે વસ્તુ જે છે એ પોલીસ બનવામાં હોવું જોઈએ
હા તો મેં સાચ વાત કે પોલીસ બનાવવા માટે ખુબ જ ઈમાનદારી અને હિંમત કરવી પડે છે. કેમકે પોલીસને છે એ સમય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે લાંબા કલાકો સુધી ફરે છે તહેવારોમાં પણ ડ્યુટી કરતા હોય છે. જોખમ પરિસ્થિતિઓમાં પણ તે લોકો આગળ અ સવભાવે છે. ગુનેગારો માટે કાર્યવાહી કરતા હોય છે એમને પકડે છે કેટલીક વખતે એ લોકો એન્કાઉન્ટર પકડતા હોય છે. છે પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં પોલીસો હંમેશા નિડરતા પૂર્વક આગળ વધીને હિંમત થી અને શિસ્ત થી એ ખુબ જ સારી એવી સેવાઓ કરતા હોય છું.
હા આમ જોઈએ તો પોલીસને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે હોય છે કેમ કે લાંબા કલાકો સુધી ફરજ બજાવતા હોય છે તહેવારોમાં પણ એમને ડ્યુટી કરવી પડતી હોય છે પછી જોખમી પરિસ્થિતિઓ હોય. તો પણ એમને ત્યાં ઊભું રહેવું પડે છે અને ગુનેગારો સામે પણ કાર્યવાહી કરવી પડે છે
હા તમે સાચી થયો જયારે આપડે પરિવાર સાથે તહેવારો ઉજવતા હોય છે. ત્યારે કેટલાક પોલીસ વાળાઓ એમની ડ્યુટી કરતા હોય છે એમનો ફરજ નિભાવતા હોય છે. એ લોકો પેટ્રોલિંગ કરે છે જેથી આપણે સારી રીતે તહેવારો જોઈ શકીએ જેમ કે આપણે કોઈ પણ તહેવારો હોય જેમ કે રામનવમી હોય તો બધી રેલીઓ કાઢતા હોય છે. તો બધા રેલીઓમાં જતા હોય છે બધા તહેવારો મનાવતા હોય છે. પોલીસું બધું ટ્રાફિક ક્લિયર કરતા હોય છે વરસાદોમાં ઊભા રહીને લોકો અ આપડા રેલીઓમાં બધાને સારી રીતે સુરક્ષિત રાખતા હોય છે કોઈક ગલત ના કદમ ઉઠા મારા મારી ના થાય એનું ધ્યાન રાખતા હમ છે. તો પોલીસ જે છે ખુબ જ સારી એવી સેવાઓ કરે છે આપ અને આપડું ધ્યાન રાખી છે.
વાત એકદમ સાચી છે તો ટ્રાફિક પોલીસ નું કામ આમ પણ જેમ ટ્રાફિકને નિયંત્રણ કરવુ લોકોને ટ્રાફિક જોઈએ વ્યવસ્થા જ. છે એ ટ્રાફિક ન નિયમનું પાલન પણ નથી કરતું. રે આપણે હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવું ટ્રાફિક. સિગ્નલનુંું પાલન કરવું. આ બધી જ વસ્તુઓ જે છે ખુબ જ જરૂરી બનતી હોય છે કે જ્યારે. ટ્રાફિક સિગનલ પાલન કરીશું તો ટ્રાફિક પોલીસ ને પણ ખુબ જ સારું એવું. ફિટરેસ એમ.
હા હવે સાચી એવી વાત કરી અને તપાસ કરી પોલીસ. એ ગુનેગારોની તપાસ પણ કરે છે. જેમ કે પુરાવા કઠ્ઠા કરે છે. સાક્ષો નું નિવેદન લે છે અને કાયદા મુજબ કાર્યવાહી કરે છે. એમાં એવું છે કે પોલીસોને પણ એમાં નિયમિત પ્રમાણે ફરજ નિભાવી પડે છે. એ લોકો નિયમ નું ઉલ્લઘન ના કરી શકે. એવું કોને સ્ટેપ. કાર્યવાહી વ કરવી પડે છે અને એ લોકો વગારે એમના. સિનયરે જણાવી કોઈને પણ જેલમાં કેવું ના પુરાઈ શકે. તો એ બધું ખુબ જ સારું કે કે ઘણા કાયદા નિયમો જે છે. એનું એ લોકો પાલન કરીને આગળ ઉડતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને આજકાલ આપણે જોઈએ કે જો ટ્રાફિક જે સિગ્નલો હોય છે ત્યાં. કેમેરા પણ એ મૂકવામાં આવે છે. તો ટેકનોલોજીને કારણે પણ પોલીસને ઘણી મદદ થઈ છે કે સીસીટીવી. કેમેરા હોય છે ફિંગર પ્ર્રિન્ટ હોય છે ડિજિટલ પુરાવા હોય છે. સાયબર ટેકનોલોજીની તપાસ જે છે એ વધુ સરળ બની ગઈ છે તો આવી ઘણી બધી વસ્તુ. વસ્તુઓ જે છે પણ એના કારણે પણ. જો ટેકનોલોજીને કારણે પણ પોલીસ. ને ઘણી એવી મદદ થઈ છે એમ.
હા તમે સાચી વાત કરી છે કે. ટેકનોલોજી ના કારણે પણ કેટલીક ઓનલાઈન છેતરપેઢ થતી હોય છે. હેકિંગ અને અન્ય સાઈબ ગુનાઓ પણ. મોટે ભાગ ને ખાસ કરી થતા હોય છે. તો એ છેતરપિંડીમાં પણ એ બ્લેકમેલિંગ. બધું બહ થતી હોય છે તો અને ક્યારેક તો. ફોર્મ લેવા પણ ચોરી થઈ જાય છે તો પોલીસ એનું ડિટેલમાં કાર્યવાહી કરે છે. અને અંતમાં એ આપણે સારા એવા સમાચાર છે આપણા. કેસ સોલ્વ કરીને આપે છે. હેકિંગમાં પણ એ એમના રીતે. એ કાર્યવાહી કરે છે. અને આપણને બચાવી લે છે પોલીસ જે છે એ. એ આપણે સામાન્ય નાગિક વચ્ચે કેવું સંબંધ રાખવો જોઈએ. તેની વિશે હ વાત કરું તો પોલીસ. આપ વિશે વિશ્વાસ અને સહયોગ નો સંબંધ રાખતી હોય છે. જો લોકો પોલીસને સાચી માહિતી આપે. તો કુનો ચલ્લી પકડાાય જાય અને જે કઈ પણ દુર્ઘટના આગળ વધારે થવાની એને આપણે અટકાવી શકીએ.
હા તમારી વાત એકદમ સાચી છે. અ આપણે જોએ કે પોલીસ જે છે એ ગુનેગારોને કેવી રીતે. તે પકડતી હોય તો કે એ પેલા તપાસ કરે છે. પુરાવા એકત્ર કરે છે અને સાક્ષીઓના નિવેદન લે છે અને પછી. કાયદા મુજબ એ લોકો કાર્યવાહી કરતા હોય છે. અને ઘણા બાળકો જે છે પોલીસને જોઈને ડરી જતા હોય છે, પરંતુ તેમને આપડે સમજાવું જોઈએ. કે પોલીસ જે છે એ લોકોની મદદ કરવા માટે હોય છે, જો કોઈ મુશ્કેલીમાં હોય. તો આપડે શું કરીએ તો કે નજીકના તરત જ પોલીસ સ્ટેશન થ અને એમનો સંપર્ક ઈમરજન્સી નંબર ઉપર પણ જાણ કરી શકાય પોલીસ બનવું એ ઘણાં લોકો યુવાનોનું સપનું હોય છે. જે નુ જે છે, એના માટે તે લોકો મહેનત કરતા હોય છે, અને ઈમાનદાર પોલીસ અધિકારી સમાજમાં જે છે, એ ન્યાય અને વિશ્વાસ પણ જાળવી રાખતા હોય છે, અને આપણે જોઈએ કે રીતે કરી શકી છે, બધા આપડે નિયમોનું પાલન પન કરીએ અને પોતાના પણ જીવનમા જયારે જોખમે પણ લોકોની સુ સુરક્ષામાં કરતા હોય છે, પોલીસ તો એમનું પણ આપણે ઘણી સારી રીતે એમનું સન્માન કરવું જોઈએ, એમ તો આજે આપણે સારી એવી વાત કરી ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર તમારો
હા તમારે પણ ખુબ ખુબ આભાર